હા. કેમ છો? મજામાં.
બસ અમે એકદમ મજામાં, તમે મજામાં?
હા બસ આજે મંડે છે એટલે રૂટિન ચાલુ થઈ ગયું છે કાલે સન્ડે હતું એટલે રેસ્ટ થઈ ગયો આજથી બધું રૂટિન ચાલુ થઈ ગયું છે સોમવાર સેટરડે એટલે જાણે કામના દિવસો.
હા, એટલે બરોબર છે મેં આજે તમને શહેર અને ટ્રાફિકની જે દિવસે દિવસે સમસ્યા વધતી જાય છે આ ટોપિક પર ચર્ચા કરવા માંગુ છું તમારી જોડે એના વિશે તમે શું કેવા માંગો છો?
અત્યારે દોડધામને બધાની જોબ ને આને તે એટલે એટલી બધી સમસ્યાઓ થઈ ગઈ છે ટ્રાફિકની પ્લસ ઘર દીઠ એટલા સાધનો વધી ગયા છે કે બધાની અલગ-અલગ જોબ હોવા અને રૂટ હોવાથી બ બધાના ટાઈમ ની બચત કરવા માટે બધા પોતપોતાના વ્હીકલ લઈને જવું પડતું હોય છે કારણ કે મેટ્રોમાંને એમાં જાય તો એમાં ટાઈમની પણ બગાડ થાય છે એટલે એ લોકો નથી અલગ અલગ એટલે ફ્લેટમાં પણ એટલું એ થઈ ગયું છે પાર્કિંગની વ્યવસ્થામાં અને જ્યાં જુઓ ત્યાં રસ્તામાં પણ એટલી સવારથી તમારે દોડતા ટ્રાફિક એટલી થઈ જાય છે ટ્રાફિક તો થઈ જાય છે પણ પાર્કિંગની પણ પ્રોબ્લમ થાય છે. અને સવારથી જેટલું શુદ્ધ વાતાવરણ હોવા છતાં પણ પ્રદુષણ ચાલુ જોવા મળે છે લોકો સવારે મોર્નિંગ વોકિંગ કરવા જાય છે પણ એ નથી કરી શકતા કારણ કે સવારથી જેટલા સાધનોની દોડધામ સવારથી બધા દ ટાઈમિંગ હોય આઠ વાગે કોઈને પહોંચવાનું, કોઈને દસ વાગે દૂર દૂર હોય કલાકનો રસ્તો હોય તો બ બધાને નીકળવું પડતું હોય, એટલે સવારથી ટ્રાફિકમાં પ્રદૂષણ ના આન તે જોવા મળે, આખોધોઘાટ, એટલો ટી ટી ટી, ચાલુ જ હોય છે, રિક્ષાઓ એટલી, ગાડીઓ એટલી, બાઈક, એકટીવા અને હવે તો, જો કે સરકારે સારી વ્યવસ્થા કાઢી છે કે, ઇલેક્ટ્રિક એનાથી પ્રદુષણ ઓછું થાય, પ્લસ તમારા પેટ્રોલ ની પણ બચત થાય, અને તમે ધારો તે જગ્યાએ ટાઈમસર પહોંચી પણ શકો છો, અને આમ સામાન્ય વ્યક્તિ પણ આ સાધન લઈને પોતાનું કામ કરી શકે છે
તમારી વાત સાથે સહમત છું તમે જોશો, દિવસે ને દિવસે ટ્રાફિક અને શહેરની સમસ્યા વધતી જાય છે, તમે પ્રદુષણ ની વાત કરી, તો પ્રદુષણ હવે તમે જોશો કે, ભારત દેશમાં, બધેજ દરેક રાજ્ય જેમાં તમને જોવા મળે છે, કારણ કે મેન એનું વસ્તુ એ છે કે, તમે જોશો કે, સા સાધનો છે, એ બધામાં ખૂબ જ ઝડપથી પેટ્રોલના સાધનો વેચાય છે, અને જૂના છે, એ બી છે, એટલે તમે જોશો કે, રોડ એટલા છે નહીં ને વધારે થઈ ગયા છે એટલે સાધનોથી, તમે જોશો કે કેટલું પોલ્યુશન થતું હશે ને, તમે જોશો કે, નવા નવા ફ્લેટો, ને રોડને બધું બનાવવા માટે વૃક્ષો કપાઈ રહ્યા છે, જે વૃક્ષો આપણને છાયડો આપતા, ઓક્સિજન આપતા હતા, તેજ નહીં રહે, તો તમને ખબર જ, પ્રદુષણ કેટલી ગંભીર હાલત ધારણ કરી શકે છે. અને તમે જોશો કે, પેટ્રોલ વાળા વ્હીકલ, જે અમુક જૂના વહીકલો હોય છે, દસ પંદર વર્ષ, એ અતિશય ધુમાડો કરતા હોય છે એના કારણે સરકાર સરકારે એના પર પ્રતિબંધ લગાવું જોઈએ, કારણ કે એટલા એ જુના હોવાથી વધારે પેટ્રોલ બી વપરાતું હોય છે એમાં અને ધુમાડો બી એટલો કરતા હોય છે, જેથી પર્યાવરણને ખુબ જ નુકસાન પહોંચે છે બીજી એક વાત કરીશ કે આટલા સરકારે છે ને, ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવું જોઈએ. કારણ કે જેટલા જ. જોઈએ, હજી ઇલેક્ટ્રિક વાહનો તમને દેખાશે નહી, દસ માંથી એક કે બે જ ઇલેક્ટ્રિક દેખાશે, બાકી બધા પેટ્રોલ વાળા હજી જ દેખાય છે, કારણ કે સરકારે આના પર સબસીડી કે કઈ લાવું જોઈએ, લોકોને પ્રેરણા કરવી જોઈએ. કે પેટ્રોલ વાળા વાહન નો વપરાશ ઓછો કરીને ઇલેક્ટ્રિક તરફ વળો, એમાં ડિસ્કાઉન્ટ કેવી કોઈ સ્કીમ રાખવી જોઈએ, તો લોકો વળશે નીતિ તો દિવસે ને દિવસે આ ગંભીર સમસ્યા ધારણ કરી જાય છે અને ટ્રાફિક ની સમસ્ તેવી છે કે બધાને હવે પર્સનલ વાહન થઈ ગયાં છે તો ટ્રાફિક એટલો બધો રોડ થાય છે તમે જોશો કોઈને બધાને ખૂબ ઉતાવળ હોય એટલે બધા જેમ તેમ ચલાવે છે તેના કારણે અકસ્માતમાં કેસમાં બી જોશું તો અકસ્માત બી દિવસે દિવસે ખુબ જ વધી રહ્યા છે અકસ્માતમાં તમે જોજો જોકે ઘણા બધા હેલ્મેટ વગર વગર નીકળી જાય છે પછી અમુક માતા પિતા અઢાર વર્ષ ના હોવા છતાં તેના બાળકોને વહીકલ આપી દે છે એ લોકો અ પૂછ્યા વગર વહીકલ લઈને જતા રહેે છે તમે જોશો તો. બસ વાડીએ જઇએ છીએ હોય છે એ જેમ તેમ ચલાવતો હોય છે રિક્ષાવાળા એટલે એના કારણે અકસ્માતને ટ્રાફિક ખુબ જ સર્જાય છે જેના કારણે એમ્બ્યુલન્સ કેવી કઈ જે ઈમરજન્સીમાં જે કોઈને બી કામ હોય કશે જવાનું હોય તો તેમાં ખુબ જ એમને સમય લાગે છે ને એમને ખુબ જ મુશ્કેલીઓ પડે છે આનાથી અને ટ્રાફિકમાં તમે જોશો કે કોઈને બધાને પોતાના વાહન ચલાવે છે કોઈને સરકારી માધ્યમ વાહનો છે તે બસ મેટ તો એને કોઈને ઉપયોગ કરવો નથી કેમ કે હવે બધાના પર્સનલ વાહનો ગયા તો તમને એમાં એટલી ભીડ નહી જોવા મળે, પર્સનલ વાહનો આવી ગયા. તેનાથી રોડ બી નાના પડે છે અને લોકોને ટ્રાફિકની સમસ્યા બી ખૂબ મળે છે.
અને આ એમ્બ્યુલન્સની વાત કરીએ તો ઘણા લોકોને તકલીફ એ પડે છે કે એમ્બ્યુલન્સ લઈ આ હોર્ન મારે છે આપડણે ખબર છે જાણીએ છીએ કે જગ્યાતી જોઈ, પણ ટ્રાફિક જ એટલી હોય છે કે માણસ આગો પાછો રોડ એટલા નાના હોય તો તમને એટલી મોટી જગ્યા મળે ક્યાંથી કે તમે કેવી રીતે પસાર થઈ શકો, એટલે એમ્બ્યુલન્સની સયરાન વાપતી હોવા છતાં પણ તમે આગળ પાછ કારણ કે જગ્યા ન જોથી તો તમે ક્યાં જગ્યા આપવાના છો, એના માટે માણસજી જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે ફ ફતા રસ્તામાં જ મૃતુ પામ જાય છે, એટલે આ બધી વસ્તુ કેવી છે કે તમે સમજી શકો છો કરો છો તો સરકાર પણ કરે છે એટલે કે વચ્ચે સી એન જી નું ચાલુ થયું હતું તો પેટ્રોલની બચત થઈું ગેસ સિસ્ટમ તો એનાથી પણ આપણને ફાયદો થતો હતો, કે આપ ગેસની સુવિધા ગેસ લીધે, સી એલ જી રિક્ષાઓને પેટ્રોલ ના ધોરણે રિક્ષાઓ એટલી જૂની હોય, જેમ તેમ ચલાવતા હોય પ્લસ પેટ્રોલ મોંઘું મળતું હોવાથી એ લોકો કેરોસીન ભેળવતા હશે, એટલે ધુમાડો પણ એટલો છે પાછળ જે વ્હકલ ચલાવતા હોય. એ લોકો એટલા હેરાન થઈ જાય છે કે ન ખુશીવા, એ લોકોને કેરોસીન ના લીધે, પેટ્રોલને બંને ભેગું થાય એટલે ધીમાડો પ્રદુષણ બી વધારે થાય છે, અવાજ બી વધારે આવે છે અને હેરાન બી એટલા થાય છે, પણ હવે રિક્ષાઓ પણ નવી નવી સી એન જી આવી ગઈ છે. ફિક્સવા ગ છે સાધનો પણ ઇલેક્ટ્રિક થઈ ગયા છે, હવે રોડ લાંબા કરે કેવી રીતે એની આજુબાજુ બિલ્ડિંગ રો છે ફેક્ટરીઓ છે એટલે ત્યાં પાછા રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા, ત્યાં એના સિવાય છૂટતું નથી એટલે એક પણ જગ્યા રોકાઈ જાય છે, એટલે બધી બાજુ પ્રોબ્લેમ છે ટ્રાફિક ન તો, અને એના લીધે પોને હેરાન ભી થવું પડે છે, પોલીસની ગાડી હોય કે ગમે તો ટ્રાફિક પોલી સુધી રાખો છો, રોડ લાંબા થતા કાર વિદેશોમાં આપણે જોઈ વ્યવસ્થા એક નંબરની જો, એટલી ટ્રાફિક તો હોવા છતાં પણ આપણને અનુભવ નથી થતો. એક એક ગાડી સિંગલ ગાડી એવી સરળા જતી હોય છે, અને રોડ પણ એવા હોય છે અહિયાં તો આપણે રોડ બી એવા એક વરસાદ પડે એટલે રોડ પણ એવા થઈ જાય છે એટલે આ બધી પ્રોબ્લેમ રહેવાની જ છે એટલે સરકારે આ બધી, બાબતે વિચારવા જેવું છે લાઈફ પણ એટલી ફાસ્ટ થઈ ગઈ છે, ને તો લોકોને સાધન વગર ચાલે એવું પણ નથી ચાલતા તો કોઈ જવાની વાત જ નથી, જે જાય સાયકલ પણ જતી રહી છે એટલે પ્રદુષણ વધી ગયું છે.
હા એટલે બરોબર છે તમારી વાત, કારણ કે આ સમસ્યા એવી છે કે જેના પર આપણે વાત નહી કરીએ તો દિવસેને દિવસે ગંભીર રૂપ ધારણ કરી શકે. કારણ કે તમે એ વાત એરી કે પ્રદુષણ નહીં તો તમે જોશો, શહેરમાં લોકો નાની નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે ઘણી બધી રોગો બીમારી થાય છે ઘણી બધી રોગોનો ભોગ બને છે, તેનું મુખ્ય કારણ પ્રદુષણ જ છે. કારણ કે જે પ્રદુષણમાં જે રને કામ હોય બહાર નીકળવું પડે, તો પ્રદૂષણ એમને શ્વાસમાં જાય. તો આ અંદર જઈને ખૂબ જ ગંભીર અસર કરે છે શરીરમાં, એના ફેફસામાં ખૂબ જ તકલીફ કરે છે કારણ કે, જે એમને શુદ્ધ ઓક્સિજન મળવો જોઈએ તે હવે પૂરતા પ્રમાણમાં મળતો નથી, બધા પેટ્રોલ ન ધુમાડાને એ બધું શ્વાસમાં જાય તો તેના કારણે બી ખુબ ગંભીર સમસ્યા સર્જાય છે. એટલે ત્યાં કોઈ બી પેટ્રોલ, ડીઝલ કે સી એન જી વાળા કોઈ બી વાહન હોય એ પ્રદુષણ કરે જ છે, એટલે તે બધું છોડીને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવું જોઈએ, કારણ કે ભલે નવા વાહનો હોય તો બી એમાં એવું નથી કે પ્રદુષણ ઓછું કરે, પ્રદુષણ એમાં થાય જ છે ને એનાથી બી ખુબ જ વાતાવરણને નુકસાન થાય છે. એટલે જેટલું બને એટલું ઇલેક્ ટ્રિક વાહનો તરફ અમુ લોકો જેમ તેમ ચલાવતા હોય છે, કાનમાં ભૂગળા ભરાયેલા હોય એમને હોર્ન વોર્ન સંભળાય નહીં ને જેમ તેમ ચલાવતા હોય છે, જેના કારણે ખુબ જ ટ્રાફિક વધે છે, અને શહેરમાં જે બીજા લોકો હોય તો રોડ પર એમને બી ખુબ જ તકલીફ પડે છે. શહેરની તમે બીજી ઘણી બધી સમસ્યા જોશો કે રસ્તા તમે જે વાત કરી વરસાદ આવેન રસ્તામાં ખાડા, એટલે સરકાર પહેલેથી એવા રસ્તા બનાવે છે કે જે ફરીથી તૂટવાના જ છે ને ફરીથી કામ કર થવાનું જ છે, એટલે એમને ખબર છે લોઅર બજેટ એમનું વધારે પૈસા હોવા છતા લો બજેટમાં કામ કરે છે, ને એવા લોકો જોડે કે જે સસ્તામાં કામ પતાવી દે એવા લોકોને જ કોન્ટ્રાક્ટ આપે છે. ઘણા બધા એવા બી છે કે જે સારા રોડ બનાઈ શકે એમ વર્ષો ટકી રહે તો બી એમને કામ આપતા નથી, એટલે આ સરકારે ખુબ જ સમજી પ્રજાને વિચારીને કામ કરવું જોઈએ, કારણ કે આ બધી તકલીફથી શહેરની સમસ્યા દિવસેન દિવસે ખુબ જ વધી રહી છે.
અને સરકારની સાથે-સાથે લોકોએ પણ એમને સાથ-સહકાર આપવાની જરૂર છે. એવું નથી કે બધી ભૂલ સરકારને છે. અમુક ભૂલો આપડી જ આપણે પણ સમજી કે વ્યવસ્થિત પાર્કિંગ કરીએ તો એક-બે સાધન વધારે આઈ શકે, અહ ભીડંભર ના થાય, બીજા કોઈને તકલીફ ના પડે આવા જવામાં, એ બધું આપણે સમજવું જરૂરી થઈ ગયું. આપણે તો આપણે શું આપણું સાધન મુકાઈ ગયું ને, આપણે ક્યાં જોવાની જરૂર છે કે પેલા તકલીફ પડશે કે, એટલે આ બાબત પર તમને જાણ મજા આવી હશે, અને મને પણ ઘણું બધું ટ્રાફિક જાણવા મળ્યું, કે આપણે સરકારને શું સાથ સહકાર આપી શકીએ. થેન્ક યુ, ધન્યવાદ.